હેલો
હ જય શ્રી કૃષ્ણ ભાઈ, અવાજ આવે છે?
આવેવે છે આવે છે, કેમ છે
હમ્મ મજામાં છુ ભાઈ તું કેમ છે
પણ મજામાં ચાલ આજે એક સારો વિષય લઈને વાત કરીએ, ખોરાકનું બગાડ અને તેની અસર
વાહ વાહ એવા ખુબ જ સરસ વિચે છે આજકાલ ખોરાકનો તો બગાડ ખુબ વધી ગયો છે ભાઈ
હા ખાસ કરીને ડંગર, પાર્ટી અને મોટા કાર્યક્રમોમાં ઘણો ખોરાક બગડે છે.
હમ્મ સાચું વાત છે ભાઈ લોકો જરૂરી કરતા વધારે ખોરાક લે છે. અને પછી થાળીમાં છોડી દે છે.
સાઈ હા સાચું મને લાગે છે કે આપણે જેટલી જરૂર હોય એટલે જ ખોરાક લોવા જોઈએ વધારે નહી લેવા જોઈએ વેસ્ટ નહી કરવા જોઈએ.
હા ભાઈ બિલકુલ એક તરફ ઘણા લોકોએ લોકોને બે સમયનુ ભોજન પણ મળતું નથી. જયારે બીજી તરફ ખોરાક ફેકી દેવામાં આવે છે. આપણે ક્યારેક કઈ બડી બડી ફંક્શનમાં તમને જોયું હશે કે ભાઈ એમને બહુ ખાના બહુ એમને જરૂરત થી જાદુ એ ત એને ખોરાક મંગાવી લે છે. અને બધા લોકો થોડું થોડું પણ લે છે કઈ કઈ લોકો જાદા લઈને એને ફેંકી દે છે થોડુંક કઈને બટ કેટલા લોકો તો તેના પછી આપડે રાત્રે જોઈએ તે બધું એ ખોરાક એને વેસ્ટ કરીને એને ફેકવામાં આવે છે, ફંક્શન પછી નહી તો એમ કરતા એ લોકો ને કઈ સારું ખોરાક જે હોય એને ફેંકવાથી એનું ફેકવા વગર એને કઈક મદદ મદદગાર લોગને આપી દેવું જોઈએ.
બિલકુલ એક તરફ એક તરફ ઘણા લોકો એ બે સમયનુ ભોજન પણ મળતું નથી. જ્યારે બીજી તરફ ખોરાક ફેંકી દેવામાં આવે છે. આ તો નઈ કરવું જોઈએ, ભાઈ
હમ્મ એટલે જોઈને ભૂલ ખોરાક બનાવવા માટે ખેડૂત કેટલો પરિશ્રમ કરે છે. ખેતરમાં પાક ઉડાવવા માટે પાણી સમય અને મહેનત લાગે છે ભાઈ અને એ લોકો ભાઈ એને જરૂરત મંદ થી જદા મંગાવાય ને એટલે ફેંકી દે છે. એમને સચી નથી જે કે ભાઈ આ કેવી રીતે? તે આ મને છે ભાઈ કેટલી મહેનત થી આવે છે આપડે આ એને તો જોવું ભાઈ હા મહેનત ને જોવું જોઈએ ભાઈ એવું નહી કરવું જોઈએ કે ભાઈ એ આટલી મહેનતથી આપડા કિસાનો આટલી મહેનત કરીને ફળ ઉગાવે છે ખેડૂતો ઉડાવે છે અને એ આપડે બગાડી દે છે એટલે આપડે એનું ધ્યાન રાખવું જોઈએ બગાડવું નથી જોઈએ
હા અને વરસાદ ના પડે તો ખેડૂતો વધુ મુશ્કેલ પડે છે. એટલે માટે ખોરાક ની કદર કરવી જોઈએ. કિસાનો કેટલું મહેનત કરીને ફસલ ઉગાડે છે.
હમ તું ક્યારેક ખોરાક બગાડયો છે કે ભાઈ
નહી નહી ભાઈ હું નહી બગાડીયો છું
પહેલા પેલા ક્યારેક થતું હતું. પણ હવે હજુ જરૂર જરૂર મુજબ લઈ જઉું
અને હું પણ હ મેચલું